હલો.
હા મારો અવાજ સંંભળાય છે ને.
હા હા અવાજ સંભળાય છે.
હા તો નમસ્કાર કેમ છો તમે?
હા હા બહુ જ આનંદમા.
હા તો આજે આપણે જે છે એ સોલાર ઊર્જાનુ મહત્ત્વ કેટલુ હોય એમના વિષય ઉપર વાત કરીએ.
હા હા. સોલાર ઊર્જા વિશે મને પણ જાણવાની ઈચ્છા થઈ છે હારુ.
હા કેમકે આજના સમયમા જોઈએ તો ઊર્જાની જે માંગ જે છે એ સતત વધતી જતી હોય છે. કોલસો હોય પેટ્રોલિયમ હોય કુદરતી ગેસ જેવા ઘણા બધા પરંપરાગત ઊર્જા સ્ત્રોતો જે છે મર્યાદિત બરો પ્રમાણે છે. તો એમા એવું છે કે એક દિવસ એ પણ ખૂટી જતા હોય છે તો તેથી ભવિષ્ય માટે આપણે વૈકલ્પિક ઉપયોગ અને સ્વચ્છ ઊર્જા સ્ત્રોતો અપનાવવાની જરૂર હોય છે તેથી સૌથી સૌથી મહત્ત્વપૂર્ણ સોલાર ઉર્જા છે. કે જે આપણને જે છે સૂર્ય માંથી મળતી હોય છે.
હા હા. અત્યારે લગભગ ઘરે ઘરે છે સોલાર ફીટ કરવામા આવ્યા છે. અને આપડે જે ટ્રેન છે એ પણ અને કેટલીક ઇલેક્ટ્રિક ફોર વ્હીલ ટુ વ્હીલ આ બધુ એમા સામેલ થતુ હોય છે.
હા તમારી વાત એકદમ સાચી છે. કે સૂર્ય જે છે ને એ કુદરતનો સૌથી મોટો અને મફત ઉર્જાનો સ્ત્રોત આપણે કહી શકીએ છીએ. કેમકે સૂર્યમાંથી આપણે જે ઊર્જા મેળવીએ છીએ એ તો આપણને ફ્રી મા જ મળવાની આપણે એનો કોઈ ચાર્જ આપતા નથી હોતા એટલે દરરોજ સૂર્ય આપણને જે છે પ્રકાશ અને ગરમી આપતો હોય છે. જો આપણે આ ઊર્જા નો ઉપયોગ યોગ્ય રીતે કરીએ તો વીજળીની મોટી સમસ્યા જે હોય એ હલ થઈ શકે છે. કે જેથી કરીને આજના સમયમાં જે સોલર ઊર્જાનું મહત્ત્વ જે છે એક ખુબ જ વધી ગયું છે.
હા હા. જો અત્યારે એટલા ઉદ્યોગો વધી ગયા છે જો સોલર ઉર્જા ન આપડે વિકસિત કઈરી હોય તો અત્યારે એટલા ઉદ્યોગો વધી ગયા છે. કે આપડે આ વિદ્યુત ઉર્જા આપણેે પૂરી પડત જ નહી. કારણ કે બધું ઇલેક્ટ્રિક વસ્તુ થી જ થવા લાગ્યું છે.
હા અને આપણે જોઈએ કે સૌથી પહેલાં સમજીએ કે સોલાર ઊર્જા જે છે એ શું છે એટલે કે સૂર્યના કિરણો માંથી રહેલી ઊર્જા જે છે એમને આપણે સોલાર ઉર્જા કહેવામાં આવતી હોય છે જેમ કે આપણે સોલર પેનલ જે છે એ સૂર્યપ્રકાશને વીજળીમાં ફેરવે છે. તો આ પ્રક્રિયા સ્વચ્છ સુરક્ષિત અને પર્યાવરણને પણ અનુકૂળ રહેતી હોય છે.
હા હા. એ આપડે જો સોલર ઊર્જા અપનાયવી છે. તો આપડે ઘરે ઘરે સોલરની પેનલો લગાવવામાં આવી છે. અને ઘણા વર્ષો સુધી એને લોકો ગેરંટી આપે છે કે લગભગ દસ વર્ષો સુધી એ પેનલથી આપણને કામ મળતું રહેેશે.
હા. એટલે સોલર ઊર્જા માટે જે છે ને એ કોઈ ઈંધણ આપણે ખરીદવાની જરૂર પડ નથી એક વખત આપણે સોલાર પેનલ લગાવ્યા પછી ઘણા વર્ષો સુધી જે છે એની જાળવણી અને સાથે સાથે આપણે વીજળી જે છે એ મેળવી શકતા હોઈએ છીએ. આપણે દર વખતે ખર્ચો કરવાની જરૂર નથી એક જ વર્ષ આપણે ખર્ચો કરવો પડતો હોય છે.
હા હા આ વસ્તુ જે ખેતી ઉદ્યોગમાં પણ સામેલ થઈ છે. કારણ કે વાળીએ વાળીએ પણ સોલાર ફિટિંગ આવ્યા છે. અને વાળિયે પણ કુવાના પંપ છે જે મોટર છે મો ટી મોટી મોટરો પણ સોલરથી ચાલુ કરાય છે જેમ કે ટ્રેન છે. કેમ ચાલુ કરવામાં આયવી છે એવી રીતે અ મોટી મોટર પણ સબમરસિબલ મોટર પણ એનાથી ચાલુ બંધ થતી હોય છે.
હા અને આજના સમયમાં આપણે જોવા જઈએ તો વીજળી વિના જે જીવનની સ કલ્પના જે છે એ પણ કરવી મુશ્કેલ બને છે. એટલે પછી ઘર હોય, શાળાઓ હોય, હોસ્પિટલો હોય કે પછી કારખાનાઓ હોય. અને ખેતીમાં પણ વીજળી જે છે ને એ ખૂબ જ જરૂરી બની જતી હોય છે. એટલે સોલાર ઊર્જા છે આ જરૂરિયાતોને પૂરી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે એમ.
હા હા. સોલાર ઊર્જાવાળું આપડે જળ હોય જળવાયુ એટલે ઈ પરિવર્તન સામે પણ લડવામાં મદદ કરે છે. સે સોલારમાંથી મળે છે ને જળવાયુ એ અને વધુ લોકો સોલાર ઉર્જા અપનાવે એવું સરકારશ્રીનું પણ એલાન છે કે વધુ લોકો સોલાર ઊર્જા અપનાવે. તો કારણ કે ઘેરે ઘેરે અત્યારે એસી છે. એટલે આ વિદ્યુત ઉર્જા પૂરી પડી શકે એમ નથી એટલે સોલાર ઉ જા જો થોડો ઘણો ભાગ આપણને ભજવે એટલે હજી જો ઘરે ઘરે પેનલ ફિટ નથી થઈ. પણ જો તો સારો ફાયદો થશે.
તમારી વાત એકદમ સાચી છે અને ખાસ કરીને જોયે તો કે ગામડાઓમાં જ્યા વીજળીની સમસ્યા હોય છે ત્યાં સોલાર સિસ્ટમમાં જો ખૂબ જ ઉપ ઉપયોગી બનતું હોય છે. કેમ કે સોલાર લાઈટ હોય, સોલાર પંપ હોય, સોલાર સ્ટ્રીટ લાઈટો હોય. કે જેનાથી લોકોનું જીવન જે છે એ સરળ બની જતું હોય છે.
હા હા જો આપડે બધે જ ગામો ગામ આપડે બસ સ્ટેન્ડથી આખા ગામમાં જેમ રાત્રિના સમયે બલ્બ લગાવેલા છે બધાં જ બલ્બ સોલાર ઊર્જાથી ચાલુ થતા હોય છે લગભગ રોડે તો ઘણા બધા બલ્બ સોલાર ઉઊર્જાથી ચાલુ થતા હોય છે
અને સોલાર ઉર્જાનો આપણે જોઈએ તો સૌથી મોટો ફાયદો આપણને એ છે કે જે પ્રદુષણ ફેલાવતી નથી એટલે કોલસા પેટ્રોલિયમ બાળવાથી જો કાર્બન ડાયોક્સાાઈડ અને ઝેરી વાયુઓ બહાર આવતા હોય છે કે જ્યારે આપણે આ સોલાર ઉર્જા જે છે એ ક્યારેય પણ જે પ્રદૂષણ ફેલાવતી નથી એકદમ સ્વચ્છ ઉઊર્જા માનવામાં આવે છે
હા હા પ્રદૂષણ ફેલાવતી નથી ઈ સામે જો આપડે ટ્રેનમાં કોલસા છે અને પેલું ઘણ વપરાતું હતું ડીઝલ એ પણ કમી થવા લાગી હતી કારણ કે ઈ તો એમાં તો કેટલા કેટલા લીટર ઓલા ઉઊંઝણ સમાતું હોય એ નતાકીમાં તો ઈ આપડે અત્યાર સુધી પૂરું પાડતા હતા પરંતુ અત્યારે એની થોડી કમી આવી હતી કોલસાની અને એની તો અત્યારે આ સોલાર ચાલુ કરાયા તો ઘણી બધી આપણને રાહત મળી છે એમાં
હા તમારી વાત એકદમ સાચી છે અને સોલાર ઉઊર્જા જે છે એ જળવાયુ પરિવર્તન સામે પણ લડવામાં ઘણી મદદ કરતી હોય છે કે જો લોકો વધુ સોલાર ઉઊર્જા અપનાવે તો હવાનું પ્રદુષણ પણ ઓછું થઈ જાય અને પર્યાવરણનું પ્રદૂષણ પણ ઘટી જતું હોય છે
હા હા પ્રદુષણની દ્રષ્ટિએ જોઈએ તો સોલાર ઉર્જા એક ઉત્તમ છે કારણ કે એમાંથી કોઈ પણ પ્રકારનું પ્રદુષણ ફેલાતું જ નથી હ
હા અને જો સોલાર ઉર્જાનો બીજો મહત્વનો ભાગ આપણેે એ માનીએ કે એને નવીની કુરાણ ઉર્જા તરીકે પણ ઓળખવામાં આવે છે છે એટલે કે રિન્યુએબલ એનર્જી જો સૂર્ય દરરોજ ઉગે છે તેથી આ ઉર્જા જે છે આપને સતત ઉપલબ્ધ રહેશે એમ કે એવું તો નથી કે આપણે આજે સૂર્ય નથી ઉગવાનો કે આ દિવસે નથી ઉગવાનો રોજ સૂર્ય ઉગે છે રોજ આપણને ઉર્જા મળતી હોય છે
હા હા આપડે જોઈ બધી વસ્તુ નો આપણે થોડો ઉપયોગ કરીશું તો આપડો દેશ છે એ સમૃદ્ધ બનશે અને જે પૈસાનો વ્યય થાય છે એમાં પણ આપણને ઘણી રાહત મળશે આપણો દેશ આગળ વધી શકે છે
હા અને આર્થિક દ્રષ્ટિએ જોવા જાય તો સોલાર ઉઊર્જા છે ને એ લાભદાયક હોય છે શરૂઆતમાં સોલાર પેનલ આપણે લગાવવાનો ખર્ચો હોય છે પણ પછી તે વર્ષો સુધી વીજળીનું બિલ પણ જે છે એ નથી એ ઓછું થઈ જાય છે એમ
હા હા આપણે સોલાર ઉર્જાથી વરસાદ ના દિવસોમાં રાત્રે સૂર્યપ્રકાશ મળતો નથી ક્યારેક ક્યારેક દિવસે પણ સૂર્યપ્રકાશ મળતો નથી ત્યારે ત્યારે આ બેટરી એમાં એવી ફિક કરેલી હોય છે કે તે સંગ્રહ કરી શકતી હોય છે સોલાર
હા અને ઘણી જગ્યાએ સરકાર પણ સોલાર પેનલ લગાવવા માટે સહાય આપે છે સબસીડી આપતી હોય છે કે જેથી કરીને સામાન્ય લોકો પણ જે છે આ ટેકનોલોજીનો લાભ લઈ શકે અને ખેતી માં પણ સોલાર ઉર્જાનો ઉપયોગ વધી રહ્યો છે સોલાર પંપ દ્વારા ખેડૂતો વીજળી વગર સિંચાઈ પણ કરી શકતા હોય છે જેના કારણે ડીઝલનો ખર્ચ પણ બચી જતો હોય છે અને ખેતી પન વધુ સસ્તી બની જતી હોય તો આજે આપડે ખૂબ સારી એવી વાત કરી તમારો ખૂબ ખૂબ આભાર
હા હા તમારો પણ ખુબ ખુબ આભાર